હલો. બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું બાકી શું ચાલે છે?
બસ કઈ નહી જો નને આજે રજા છે આજે રવિવાર. છે તો જોઈએ કે કોઈ કોઈ દિવસ આપણે રવિવાર ના દિવસે પણ આપણને પણ આપ આપણા માટે ક્યાંક ફરવા જવાનું કે વીકેન્ડ હોય એટલે બધા જાય છે તો દર રવિવારે તો નહીં પણ મહિનામાં એકાદ રવિવારે આપણને પણ બહારની શેર જરૂર થી કરવી જોઈએ ફરવા જવું જોઈએ છોકરાઓ સાથે અને રવિવારની અ મજા અ રજાની મજા કરવી જોઈએ.
તમારો અવાજ કપાય છે.
હલો.
બોલો.
મને તો અવાજ બરાબર આવે
હા હમણાં આવતો છે.
હા હા.
હા નહી તમે સાચી વાત રવિવારનો એવો દિવસ છે કે જે આપણેે છે ને પરિવાર સાથે સમય પસાર કરી શકીએ છે અને અ સમય હોય તો મતલબ અઠવા શું કે સવારે ચાલવા જવાનું અથવા હળ હળવી કસરત કરવી. પરિવાર જોડે બેસીને પુસ્તકો વાંચો થોડી વાતચીત કરો અને કોઈક વાર તો હું તો મારા મિત્રો છે અથવા સગા સંબંધીઓ છે ને એને પણ મળવા હું જતો. રહું છું.
બિલકુલ સાચી વાત કીધી તમે હું પણ રવિવારના દિવસે જ મને કઈ કઈ પણ બીજા કામ કરવાને કરવા માટે પણ મને પણ આ રવિવાર નો દિવસ જ મલે છે એટલે હું પણ એ દિવસે બહુ જ કોઈ પણ બહાર નું કામ હોય કોઈ પણ અહ વસ્તુ ઈ મારે લાવવાની હોય મૂકવાની હોય તો એનું પણ હું રઈ વાર ના દિવસે જ કામ કરું છું.
નહીં સાચી વાત તમારી, અને હું પણ છે ને રઈવારના દિવસે જ છે ને મારા ઘરમાં બધા નવી-નવી વાનગીઓ ખાવાનો અહ ક કે છે તો હું તે દિવસે જ નવી-નવી વાનગીઓ બનાવાનો પ્રયાસ
બિલકુલ સાચું કહો છો તમે. રવિવારે રજા હોય એટલે આરામથી થોડું મોડું ઉઠવાનું અને આમ આપડી નીંદર પણ પૂરી થાય, રિલેક્સ થઈએ બધા અઠવાડિયામાં અહ આ આખું અઠવાડિયું આપડે ફટાફટ કાઈ પણ જલ્દબાજીમાં કામ કરતા હોઈએ અને ઈ દિવસે આપણે આરામથી કામ કરીએ તો પણ આપણને રિલેક્સ પણ થાય અને બીજા ફરીથી સોમવારના દિવસે ફરીથી કામ પર જવાનું કે ના માટે આપણને ઉર્જા પણ મળે.
તમે આ વાત સાચી કીધી. રઈવાર નો દિવસ એટલે છે ને આનંદ નો દિવસ હોય છે. આપણે તે દિવસે મોડા ઉઠીયેએ છીએ, ધીરે-ધીરે કામ કરીએ છીએ કારણ કે છે ને આ બીજા છ દિવસે તો કેમ ઓફિસ કે સ્કૂલ ની ચિંતા હોય છે આના કારણે છે ને આપણને આરામ પણ નથી મળતો, સવારે વેલા ઉઠી જઈએ છે, એટલે રઈવારના દિવસે હું મોડી જ ઉઠું છું.
બિલકુલ સાચું કહો છો તમે, રવિવારનો દિવસ તો આપણે રિલેક્સ કરવા માટે અને છોકરાઓ પણ રઈવારના દિવસે કેટલી બધી અહ એમની એક્ટિવિટી પર પણ એ લોકો પણ ફોકસ કરી શકીએ શકે છે કારણ કે છ દિવસ તો એમને જેમ અહ સ્કૂલ નું કામકાજ અને બધું રૂટીન ફિક્સ જ હોય ભણવાનું, રમ વાનું એ બધું તો એ દિવસે એમને વધાર પડતું એમને પણ સમય મલે છે, તો એનો પણ એ સારો ઉપયોગ કરી શકે છે. અને મને તો સૌથી વધારે રઈવારના દિવસ સે બહાર ફરવા જવાનું બહું જ ગમે છે કે આપણે સ્ટ્રીટ ફૂડ ખાઈએ, બહાર ફરીને આઈએ, તો કેટલું સારું લાગે છે.
સાચી વાત કીધી જો અમારે પણ રવિવારે હું તમને પહેલા કીધું જેમ હું થોડી મોડી જ ઉઠું છું ઉઠ્યા પછી ચા નાસ્તો બનાવું મતલબ પરિવાર જોડે મારા છોકરાઓ હસબેન્ડ જોડે થોડી વાતચીત કરું ચા પીતા પીતા અને એની એની જોડે જોડે બાર જવાનું પણ પ્લાનિંગ કરી લઈએ છેએ અને અમે લોકો તો છે ને કોઈક વાર તો શું અમે મોસ્ટ ઓફ રવિવારે છે નેમ નદીકનો અમારે દરિયો કિનારો છે ત્યાં જઈએ છીએ અને રવવાર હોય છે એટલે જમવાનું પણ અમે બહાર જ રાખીએ છીએ.
બિલકુલ કોઈ કોઈ દિવસે આપણે આપણો આવો સમય પણ ગાળવો જોઈએ કારણ કે રોજિંદા આપણે ઘરમાં જ રહીએ. ફર નહી જઈએ આપણા પરિવાર સાથે પણ આપણે સારો સમય પસાર કરીએ તો આપણને કેટલું યાદ અને કેટલું આપણા માટે પણ જો અનુ અ પણ સારો રય કારણ કે રોજિંદાના ભાગા દોડીના કામથી આપણે જયારે રિલેક્સ થઈએ તો આપણને બહુ જ આરામ પણ મળે છે અને બ આપ ખુશી પણ અનુભવીએ છીએ કે આપડણે કોઈક દિવસ ફરવા જઈએ તો આપણો મનોરંજન સારો થઈ જાય છે. થોડો બદલાવ હોય છે તો બદલાવ બધાને ગમે છે.
હા એ વાત તમારી સાચી અને રવિવાર હોય છે એટલે છે ને પરિવાર સાથે સમય પસાર કરવાનો એ એ આપડો દિવસ હોય છે અને જોડે બેસીને આગામી અઠવાડિયાની આયોજન પણ હું તો કરી લઉં છું કે જેથી છે ને સોમવાર થી કામ સારી રીતે કરી શકું એટલે રવવાર નો દિવસ છે ને મને બહુ જ ગમે છે. એ દિવસે આખો, દિવસ મન સારો અને તાજ. ી વાળો લાગે છે, કઈ થકાન નથી હોતી કઈ ઘરનું વધારે કઈ, કામ નથી હોતું એટલે સારું લાગે છે.
બિલકુલ તમે તો બહુ. સારી વાત કરી કે, આપડે. અઠવાડિયા ની પ્લાનિંગ પણ કરી શકીએ છી, કે આ આવા વાળા અઠવાડિયામાં આપણે શું કેવી રીતે કરવાનું છે, એનો પણ આપણેે બઉ અરેન્જમેન્ટ કરી શકીએ છએ. ત્યાંને આપડણે વાતો, કરીએ તો આપણને. પ્લાનિંગથી જો આપણે ચાલીએ તો આપડ કેટલી બધી વસ્તુઓમાં આપણે સફળ પણ હોઈ શકીએ છીએ તો એના માટે આપણે પ્લાનિંગ કરવું પણ બહુ જ. જરૂરી છે, અને અઠવાડિયાનોો દિવસ. દિવસ આપણને આટલો મોટો અ દિવસ મળે છે, તો જેનાથી અ. આપણે કેટલા બધા એવા કામ હોય છે, જે આપણે રોજિંદાના સમયમાં આ, પણે ટાલતા હોઈએ છીએ તો એ પણ આપણે રવિવાર ઉપર મૂકીએ છીએ, કે જયારે રવિવારની રજા આવશે ત્યારે આપણે આ મૂકેલું કામ પછી કરી લઈશું તો એ. એ આપડે બીજા બધા. હરિયાણા. જે આપણે બાકી છોડી દે દીધેલા જે કામ હોય, એ પૂરા કરવાનો પણ દિવસ હોય છે.
હા સાચી વાત કરી અને આજ ને રવવારનો વધારે કરીને તો બાળકોને એની વધારે રાહ જોતા હોય છે એ લોકો એ બાળકોને પણ રવિવારની કેટલી મતલબ રાહ હોય છે, કે રવિવાર ક્યારે આવે ક્યારે, તેઓ એ એ દિવસે આખો દિવસ મારા બાળકો. લોકો તો રમે ટીવી જોય, અને એના મિત્રો જોડે, નીચે રમવા જતા રે એ લોકોને પણ રેવાની કેટલી મજા પડી જાય છે.
બિલકુલ સાચું કહ છો, તમે. અને જેમ કે, તમે કીધું કે આપણે. બાળકો રવિવારની રાહ જોતા હોય છે એ મને આ વાતથી મને એક વાત યાદ આવે છે, કે અમે જયારે નાના હતા તો ત્યારે કેટલા બધા રવિવારના દિવસે, પ્રોગ્રામ આવતા હતા તો. પણ રવિવાર, ની બહ જ. આતુરતાથી રાહ, જોતા હતા કારણ, કે હવે તો જો મોબાઈલ ઉપરને. અ કેટલા બધા, એવા પ્લેટફોર્મ, આવી ગયા છે. આપણે જે પણ પ્રોગ્રામ કે, જે પણ સીરિયલ કે જે. પણ કોઈ પણ આપણી જે પૌરાણિક કથાઓ છે એના માટે. વિશે જાણકારી કે એને જોવું હોય તો આપણે હવે તો આમાં જોઈ શકીએ છે, પણ ત્યારે એવી સુવિધા ન હતી ખાલી રવિવારના દિવસે, જ એટલા કેટલા બધા પ્રોગ્રામો હતા, જેમકે શક્તિમાન પછી અ. હમ પછી મહાભારત રામાયણ ઈ બધી રવિવારના દિવસે જ, આવતી હતી, બેતાલ પચ્ચીસથી એવા બધા પ્રોગ્રામ. તો અમે એના માટે, પણ રવિવારનો વિશેષ અ કરીને અ. ઇંતજાર. કરતા હતા, કે હવે. રવિવાર આવશે તો રાહ, જોતા હતા કે રવિવાર આવશે તો એ રવિવારે અમે આ પિક્ચર જોઈશું મોગલી જોઈશું, કે પછી આટલા બધા પ્રોગ્રામ જોઈશું, તો એના માટે પણ અમે રવિવાર ન, બહ જ અ રાહ જોતા હતા. તૂતાથી.
સારી વાત સાચી વાત કી તમે રવવારનું હું, પણ મારા બાળપણમાં બઉુ રાહ જોતી હતી કારણ કે, એ દિવસે આખો જ દિવસ હું ટીવી જોતી એના ઉપર નવા નવા કાર્ટૂનો આવતા તો હું, પણ આખો દિવસ એજ જોતી હતી અને હવે મોટા થઈ ગયા છે, હવે ઘર ઘર. મતલબ આપણી જિમ્મેદારીઓ આવી ગઈ છે એ બધામાં એ બધું રહી જાય છે અને તમને ખબર રવિવારે કશે બહાર ફરવાનું પ્લાન કરીએ ને તો પણ બહુ ભીડ હોય છે, રવવાર બજારમાં જવાનું હોય, તો પણ કેટલી ભીડ હોય છે.
બિલકુલ સાચું કહો છો, તમે તો જ્યાં આપણે અનુકૂળ અનુભવીએ એ પ્રમાણે અમે તો અમારો પણ રવિવાર અ ઉજવીય છીએ, કે એ દિવસે એવું પ્લાનિંગ કરીએ છેીએ, જેમ કે તમે કીધું કે તમે હું તમને કહું છું કે જેમ. રવિવાર ના દિવસે પહેલા, એટલા બધા આપણા માટે. તે ઓપ્શન નતા કે આપડે ત્યાં ફરવા જવાનું છે, કે પિક્ચર જોવું છે, પેલાનો સમય બહ સાદગીથી નીકળતો હતો તો રવિવારના દિવસે અમારા પપ્પા છે, ને તે નાસ્તો બહ. લઈને આવતા તો પણ, અમે બહુ જ ખુશ થઈ જતા. કે આજે રવિર છે, અને આજે અમારા. પણ બહાર થી નાસ્તો લાવવાના તો એ માટે પણ અમે લોકો ઈન જર કરતા હતા કારણ કે પહેલા આટલી બધી સુવિધાઓ નથી અને આટલા બધા જંક ફૂડ વગેરે પણ અહ બહાર અ એટલા મળતા નહતા, હવે ધીરે ધીરે કરીને બહુ જ વિકાસ થઈ રહ્યો છે તો આ આપણા માટે સામાન્ય થઈ ગયું છે, પણ પહેલા આવું સામાન્ય ન હતું.
હા ઈ વાત તમારી સાચી. પેલાના રઈવારમાં કાઈ વાત જ જુદી હતી. હવે એવા રવિવારો આપણને જોવા નથી મળતા, હવે તો બસ આપડું ઘરનું એ કરવું, અહિયાં જવું, અને મોટા વધારમાંવધારે સાંજે થોડુંક બહાર ફરવા જતા રહીએ બસ, એમાં કઈ એવું ખાસ કઈ નથી હોતું. તું પણ મને છે ને રઈવારનો હમણાં એક જ ફાયદો લાગે છે કે મને છે ને મન અને મારું શરીર બંનેને આરામ મળે છે અને થોડુંક પરિવાર સાથે સમય વિતાવી શકું છું. એવું બલબ વસ્ત વ્યસ્ત એટલું જીવન થઈ ગયું છે એમાં આવો દિવસ ખુબ જ જરૂરી હોય છે. છે આપણા માટે તો.
બિલકુલ સાચું કહો છો તમે. હવે જેને આ રજા રાખી હશે એને આપણને તો અહ એમ-એમ એવું કહેવામાં આવે છે મને આમ પૂરો ભાન તો નથી પણ એવું કહેવામાં આવે છે કે કોઈ અહ અ અંગ્રેજ એક કોઈ ઓફિસર હતો ના એને રવિવારની ર જા ની શરૂઆત કરી હતી. અહ કેટલાય સન સતરવી કે પંદરવી કે સત્તરવી પંદરવી સદી માં આવું કાઈ. મને એટલું હ-હ હમણાં યાદ ખ્યાલ નથી પણ એવું ધ્યાન છે કે એક અંગ્રેજ સરકાર હતો ના એને અહ રઈવારની રજાનો અહસ શરૂઆત કરી હતી, તો આ બહું સારી શરૂઆત કરી કે આજે પણ આજ સુધી આપણે ઓલી રજાનું અહ રજા માળી રહ્યા છીએ.
હા અને એને ખુબ સારી શરૂઆત કરી જે કોઈએ પણ કરી. છે ને રઈવારનો છે ને સારો ઉપયોગ કરવો અને ઉત્સાહ થી પસાર થાય હલો.
હા આવે છે અવાજ. હા હલો.
હા. મતલ હા આમ કેવું છું કે જેને પણ આની રઈવારની, સ હલો અવાજ આવે છે?
હા, આવે છે અવાજ.